હલો, કઈ ની. હા બેસી રહેલી છું.
હમ્મ, કઈ ની.
હા જઈમી.
હમ્મ.
શી
બરાબર હા જમી લીધું, ચલને કોઈ દિવસ પિક્ચર જોવા ગીએ.
પિક્ચર કે પિક્ચર જોવાનો કોઈ ઇન્ટરેસ્ટ જેવું પણ નથી આપડે તો.
અત્યારે કયું પિક્ચર પડ્યું?
મારામ ખબર નહી ટીવીમાં કોણ ધ્યાન જ આપે.
હમ્મ.
કેમ કે આવડેના પિક્ચરમાં કોઈ એમ ઇન્ટરેસ્ટ જેવું કઈ લેવાનું હોય નઇ, તે બધી પેલ્લાની મુવી હતી એજ બેસ્ટ હતી. એ સારું હતું મેં તો એ જોના પુરાના જોયેલા મૂવી બી દસ વાર જોવું ભલે.
પેલી ના પિક્ચર બધા સારા હતા. એમ જોવાની મજા આવે એમ ટાઈમપાસ બી થઈ જાય એમ, ભલે ને આપડે દસ બી જોઈએ પણ એમ થાય. કે હ જોયા જોયા તેવા લાગે એમ, અત્યારના મૂવી માટે કોઈ મજા નહી મલે.
એક તો કોઈ એમ સ્ટોરી પણ નહી હમજ પડે શું બનાવેલું હોય.
હમ.
એ તો છે.
કોઈ પડે.
હમ્મ.
એટલે તો ઘણું જોવાનું પણ નહી ગમે એટલું.
હા. પહેલાના પિક્ચર એમ હારા હતા એમ. ફ્રેન્ડ સાથે જોવા ફ્રેન્ડ લોકો સાથે બી એમ જોવા જાય તો કેવું એમ મજા આવે એમ.
એજ તો મુવી એવી હોવા જોઈએ કે એમ પૂરી ફેમિલી વિથ પૂરે પૂરી મૂવી, અવડે ની મૂવીમાં તો હું કઈ સ્ટોરી બી એક કલાકમાં પિક્ચર પતાવી દે, કઈ સમજ પણ નહી પડેજ દુર હે હું કેવા માંગે.
આજના
એમ પેલેની જે મુવી હતી, એમ એના સોંગ બી એમ હાભળવાનું ગમે, એમ ખબર ભી પડે હમણાં તો હું છે, હું નહી, કઈ ટ્યુન વાગતી હોય, હું કઈ ખબર નહી પડે
હા. એ તો છે,
એટલે હવે મૂવીમાં કઈ વધારે ઈન્ટેરેશ રિઓ મલેજ નહિ પહેલાના જ,
હમ હમ.
જાયબી પર કરે હું એમ કંટાળો આવે.
પેલા ના પીકચર જોવાની એમ મજા આવે, પણ અત્યારે તો કંટાળા જ આવે બરોબર છે તારી વાત
એમ કોઈ એવું હોય એમ જોવા લાયક
હમ.
તો જવાઈ, પેલા ડિટેલ કાઢવા પડે, શું મૂવી છે, કોણ છે શું છે,
હમ.
નવા હીરો આવી ગયા,
હમ.
તે તો છે,
આપણા ની બારનું જોઈએ.
હમ તે જ ને,
હા.
હમ કઈ હું.
થોડોક એમ સારા હોય મજા આવે એવા પિક્ચર હોય તો એમ જોવા ની એમ મજા ભી આવે. હમ હમ.
જેનેકી.
હમ એવી જ એમ ચાલે એમ આપડે કેવું ફ્રેન્ડ લોકો સાથે જોવા ગયયો એટલે એવી હોય ને તો એમ સારું પડે એમ મજા આવે ટાઈમ પાસ થઈ જાય.
એજ તો ફ એમ હો કઈ જાણવા મળતું હોય હોઈ શકે.
કઈ જાણવા એવું મળે તો એ વધારે સારું પડે એમ. આપણને આમ આઈડિયા આવે શું છે શું નહી
હો એજ એમ બધા આવે એમ પહેલાનું દ્વારા.
હમ્મ તે દી
તેવું છે.
હમ્મ.
ત્યા ક પણ હોય
હમ્મ એજ તો છે.
અચ્છા.
હમ્મ.
મુવી જોવા જવાનું તો કંટાળો આવે શું કરવાનું
હમ્મ કોઈમ સારું એમ પિક્ચર પડે તો એમ જોવા જશું
હા કઈ નઈ કેજે પેલાની ડિટેલ જાશું તો જોવા લાયક
હમ્મ.
પડે તો જાહું
હમ્મ.
અત્યારે પડું પણ આમ ભંગાર ની મજા આવે હમ્મ.
એ
નિ ગમે નામ તો નથી એટલે બ્ચે મને કઈ જ નામ મળ તું મેં ભૂલી ગયું
હમ્મ કઈની તો પછી રેવા દે
હમ્મ.
સારું નથી એ કઈ તો પછી જોઈને મતલબ પૈસા
હમ્મ.
એની ટિકિટ કટ પછી બધ ખર્ચ થાય પછી ત ન ખાવાનું અલાવ કરે બાર નું ખાવાનું અલાઉ જ નહી મળે
હમ્મ હમ્મ હા એ જ એમાં તો
ના કરતા ઘરે જોઈ લેવાનું ટીવી પર
ને આપડે કઈ વસ્તુ અહીંથી એમ ઘરે થી લઈ બી નઈ જવાય બહારથી બી કઈ વસ્તુ નઈ જવા એ લોકો નું ત્યાંની દૃષ્ટિ આમ લેવી પડે હમ્મ એ લોકો ને ખબર કે પિક્ચર જો આવું હોય તો એ લોકોને ભૂખ લાગે ત્રણ કલાકના પિક્ચર હોય જરાક વચ્ચે બ્રેક જે એ મળે તો એટલે એ લોકોને ખબર છે કે હા સો ટકા આ લોકો લેવાના છે એટલે એ લોકો વસ્તુ બી પાછી મોંઘી જ વેચે
હ એ તો ખબર છે કે આ એવા તો લેવાના જ છે લોકો કોઈ બી ભાવ વેચે. લેવા તો પડશે એ લોકો વધારે જ ભાવ રાખે એ બધી એ લોકોની માર્કેટ બધી એવી જ રીતે થાય બિઝનસ
હમ્મ.
લોકો એ લોકો ન જોઈએ આપડે બી પડે ને એમાં થોડી ખર્ચાઈ જાય આટલુ બધું પૈસા
તે તો છે.
એના કરતા ઘરે બરાબર છે.
હમ... તમને ચાલે કઈ નહી ઓળ તો જા હું.
હા કોઈ ન
હમ.....
હા. ગુડ નાઇટ
ગુડ નાઈટ.
હા....
હમ....